હલો
હાલો હા કેમ છો
થેન્ક યુ મજામાં તમે કેમ છો
હા બસ મજામાં છું આર્યા હા આજે આપડે વાત કરીએ ખુશી કે આપણે જોઈએ કે અત્યારે આ ભાગદોડની દુનિયામાં આપડે ખુશીનું મહત્વ જ ભૂલી જાય છીએ. કે ખુશ રહેવું આપણે ના આપણે નાની વાતોમાં આપણે ખુશ રહેવું જરૂરી છે આપણે ખુશ રહેવું બીજાને ખુશી રાખવા.
બરાબર ઘણા લોકો પાસે બધુજ હોય છે પણ મનના અંદર ખુશી જ નથી.
હા. તો ત્યારે આ ભાગદોડની દુનિયામાં ખુશ રહેવું જરૂરી છે. અને કેતા નથી કે જેટલા આપણેે આનંદ રહીએ ખુશ રહીએ. એટલું આપણું આયુષ્ય વધે છે. અને જેટલા આપડે. ખુશ રહીએ તો આપડે ખુશ તો આપડે બીજાને ખુશ રાખી શકીએ ને જો આસપાસ આપડે બધા જો ખુશ હોય તો આપણેે જીવન જીવવા નય સરળતાા રીએ.
બરાબર. પછી. અ ખુશી રહેેવું આજમાં એમ કહું છું કે ખુશી રહેવું ના આજના દુનિયામાં એક આર્ટ જ બની ગયું છે. જો કઈક લોકોને કુચ રહેવું પણ ગમતું નથી. ક નિગેટિવ વિચાર કરે છે અને અ અને કઈક લોકો એવા રહે છે કે જેઓ નાની નાની વસ્તુઓ માં પણ બહુ જ ખુશ રહે છે. અને પોઝિટિવ વિચાર જ કામ કરે છે તો એના સાથે જેવું પોઝિટિવ વિચાર કરે છે તો એના સાથે કાયમ હારું જ હોય થાય છે.
હા એ તમારી વાત સાચી છે. કે અત્યારના જમાનામાં ખુશ રહેવું એ આર્ટ બની ગયું છે. તો ખુશ રહેવું જરૂરી છે. કે આપડે ખુશ રહેવાથી આપડું મન શાંત રહે છે. આપણા અ શરીર માં આપણે જે નાના મોટા રોગો થતા હોય છે. એ રોગો નો થાય. અને કેહેવાય ને કે આપ ને શાંતિ આપડે ખુશ રહેવાથી આપને શાંતિ મળે છે અને આપડે બીજાને પણ ખૂ ખુશીએ આપીએ. તો પણ જેમ કે અમુક અમુક લોકોને નાની મોટી જરૂરિયાત હોય. તો આપણે એની જરૂરિયાતો પૂરી પાડીએ તો સામે વાળા ખુશ થાય તો એનાથી ને પણ આપને ખુશી મળતી હોય છે.
બરાબર. પણ ખુશ રહેવા માટે એક કામ કરવું બો જરૂરી છે. જો આપણે અ બીજાના સાથે કમ્પેર કરવા બંધ કરવું જોઈએ. જો આપણે બીજાની સાથે આપને ખુદને કમ્પેર કરું છું. પોતાની કોમ્પેર કરશું તો એથી બીજું કારણથી. આપનું જ આત્મવિશ્વાસ રહે છે એ ઓછું થઈ જાય છે. અને જો આપણા આત્મવિશ્વાસ ઓછો થઈ જાય તો આપણે ખુશ કરનાર રહી જઈ.
હા એ તમારી વાત તો બો સારી છે કે આપડે ખુશ રહેવાથી આપને આત્મવિશ્વાસ વધે છે. અને બીજી વાત ઈ તમારી સારી લાગી મને કે આપડે ખુશ અ અ જેમ કે આપણે બીજાને જોઈને આપડે બીજાનું જો બીજા સાથે આપણે કમ્પેર કરવા જઈએ તો આપણે ખુશ નથી રેતા તો આપણે એ વસ્તુ ના કરવી જોઈએ આપણા પાસે જે વસ્તુ છે તો એ આપડે એટલામાં ખુશ રહેવું જરૂરી છે. અને આપડે ખુશ અ રહેેવા માટે આપણે મનને શાંત રાખવું પણ જરૂરી છે. અને અત્યારે આપડે જોઈએ કે બધા એક બી- જા સાથે વાતચીત કપણ કરતા નથી હોતા અને કોઈ એ એટલા ફોન છે કે આ ટેકનોલોજી ના લીધે એટલા સોશિયલ નથી થતા હોતા બધા સાથે તો પોતાનું દુખ કઈ નથી શકતા એના માટે એ લોકો દુખી રહેતા હોય છે તો એના માટે હા તો કે આપણેે ફોનને સાઈડમાં રાખીને એકાબીજાની વાતચીત કરીને આપડે ખુશ રહેવું જરૂરી છે કે આપડે પરિવાર લો- કો પણ અત્યારે જોઈએ તો નાના છોકરાઓથી માંડીને બધા એક સાથે જમતા હોય તો પણ બધા ફોન લઈને બેઠા હોય છે. તો એમાં આપડે ખુશ નથી રેતા હોતા ને જો સાથે બેસીને આપડે જમીએ અને ફોન સાઈડમાં રાખીને આપડે જમીએ તો એકાબીજા ની વાતચીત થાય એકાબીજાનું જે દુઃખ હોય કે કઈ તકલીફ હોય એકાબીજા જો વાત શેર કરે તો પણ એનાથી આનંદ મળે કે આપને કોકે કઈ કીધું ને આપડે એના પ્રોબ્લેમ નું સોલ્યુશન લાયવા
બધાનું જ બધાની જ પાસે અલગ અલગ પરિસ્થિતિ હોય છે. બધાનું જીવન પણ અલગ અલગ હોય છે તો મને એવું કહું છે કે આપણે અ એક વ્યક્તિના પાસે મોટી ગાડી હોય તો અને આપના પાસે સ્કૂટી જો સ્કુટી જેવા બે ટુ વ્હીલર વાનાય છે. તો એને શું લાગે કે હા એના પાસે તો મોટી ગાડી છે અને મારા પાસે તો એવું જ છે. તો અ એ વાત તે ગોર કરીને પછી દુઃખી થઈ જાય છે પણ તે એ નહીં સમજતો કે જો આપણા આપણા પાસે જો એ છે એ આપના ખુશ રહેવું જોઈએ આપણા પાસે જે છે એનો આપણને આભાર માનવો જોઈએ વગર અ હવડે આપણે દેખી શકીએ કે જો લો- કો પાસે અ મોટર સાયકલ પણ નથી હોતી એ લોકો સાયકલ પર પણ આવજાવ કરે છે. તો એ લોકો ઘણા હું કહું છું ને તો એ લોકો ખુશ કેવાય કેમ કે એના પાસે અ સાયકલ પણઈ જાય છે ને જો ગરીબ લોકો હોય એના પાસે સાયકલ પણ આઈ જાય તો એ ખુશ થઈ જાય છે. કે હા મારા પાસે આ છે તો હું એમાં ખુશ થઈ જઉ પણ જો અમીર લોકો હોય ક્લાસમાં આવે અને જો પછી થય જાય એવા લોકો જ આવે એના પાસે તો કેટલું કેટલું બધું હોય પણ એ ખુશ જ નથી હોત
હા એ તમારી વાત સાચી છે કે આપને જે વસ્તુ મયલી છે એમાં ખુશ રહેવું જરૂરી છે અને કોઈ પાસે આ છે મારે પાસે નથી એમ એનાથી દુઃખ ક દુઃખી ના થાવું જોઈએ અને બીજું એ પણ છે કે આપણે અ જોવા જઈએ તો અ એવું નથી બધાને એવું લાગે છે કે પૈસા હોય એ સુ ખી છે અને પૈસા નથી એ દુઃખી છે પણ વસ્તુ એ નથી પૈસા વાળા પણ દુઃખી હોય છે તો આપડે એ જોવાનું છે કે આપણા પાસે જે છે એમાં આપણે ખુશ કેવી રીતે રહેવું અને એમાં આગળ કેમ વધવું એ આપડે એ જોવું જોઈએ ને અત્યારે જમાનામાં એવું લાગે છે બધાને કે પૈસાથીને જ સુખી મળે છે સુખ હોય છે પણ એવું નથી હોતું દુઃખ આપડે ગરીબ છીએ ભલે આપડે ઝૂપડા માં રે પરિવાર સાથે હોઈએ અને અમીર લો કો પાસે તો પરિવાર સાથે હોતું પણ નથી હોતું તો એ વસ્તુ આપણા માટે સારી કેવાય એનથી આપડે ખુશ થવું જોઈએ કે આપણા પાસે છે બધી વસ્તુ
બરાબર
હા
તો ખુશી તે અપના સાથે ફેમિલી અને ફ્રેન્ડ્સ ખુબજ ઘણો મોટો રોલ છે.
હા ને હું તો કહુ છું કે આપડે ખુશ રહેવું જોઈએ કે જો આપડા પાસે હાથ પગ છે આપડે બોલી શકીએ છીએ આપડે ચાલી શકીએ છીએ આપડે જો આપણું શરીર સારું છે તો એ આપડે એને ખુશી મનાવી જોઈએ કે અમુક પાસે એ પણ હોતું નથી પણ તો પણ એ લોકો ખુશ હોય છે તો આપણે એ વિચારીને પણ ખુશ થાવું જોઈએ કે બીજું બધું હોય કે ન હોય કે આપણું સ્વાસ્થ સારું છે આપણા પાસે છે બધું બસ એ આપડે અ શું કેવાય આપણે શ્વાસ લઈ શકીએ છીએ આપણે આપણે જાતે ખાઈ શકીએ છેએ આપણા હાથ પગ ચાલે છે આપણું સ્વાસ્થ સારું છે તો આપણે ખુશ કેવાય આપણે ખુશનસીબ કેવાય કે આપણે એ ખુશી છે આપણે એ બધું છે આપણા પાસે
બરાબર એ કેવાય છે ના કે હેલ્થ ઇઝ વેલ્થ જો શરીર સ્વસ્થ હોય તો મન પણ બધુ ખુશ રહે છે
હા હા એ વસ્તુ તમારી એ વાત સાચી છે કે આપડે એ વાત ની ખુશી પણ મનાવી જોયે કે આપણા પાસે બધું છે આપડે એ ના વિચારવું જોઈએ કે આના પાસે આ છે મારા પાસે આ નથી હા કદાચ તમારા પાસે કોઈ શરીર ના અંગો નો હોય ને તમે દુઃખી થાતા હોય તો વસ્તુ અલગ છે પણ એમાં પણ આપણે ખુશી જોવી જોઈએ કે અમુક વ્યક્તિ પાસે એ પણ હોતું નથી ને આપડે નાની મોટી વાતો આપડે નાની નાની વાતોમાં પણ ખુશી ગોત જોઈએ ખુશ રહેવું જરૂરી છે.
બરાબર ખુશ રહેવા માટે પોઝિટિવ માઇન્ડસેટ પણ બોજ જરૂરી છે. જો આપણું માઇન્ડસેટ પોઝિટિવ રહે તો આપણે બધું અ પોઝિટિવ વિચાર કરીએ અને જો આપણે પોઝિટ વિચાર કરીએ તો આપણું મન પણ ખુશ રહે છે. પંધ
હા એ તમારી વાત સાચ્ચી છે કે આપડે પોઝિટિવ વિચારીએ તો આપડુ મન શાંત રહે તો એનેથી આપણે ખુશી મળે છે. અને જો મન શાંત હોય તો આપડે બધું કરી શકે સામે વાળા ને આપણે ખુશ પણ રાખી શકીએ ને આપડે પણ ખુશી આપણેે પણ ખુશ રહી શકીએ.
બરાબર.
હા.
ચાલો પછી તમને મને બો જ સારી વ્યાખ્યા આપી ખુશી રહેવાની. મને બો સારું લાગે તમારે સાથે વાત કરવાની.
હા મને પણ મજા આવી તમારી સાથે આ વાત કરવાની તો સાર હા. હા જય શ્રી કૃષ્ણ બાય.
બાય.